હલો શું કરું છું બસ કઈ નહી તમે કયો
બસ શું કેવું બાકી બસ મજામાં બધું
હા એકદમ મજામાં તમે કયો કેમ છો તમે
હા હા ખુબ જ સારું બાકી કેવું છે વરસાદ પાણી
હા વરસાદ પાણી સારું છે ઠીકઠાક છે એવું જોવા જઈએ તો આપણે
હા અમારે ત્યાં પણ એક ઠીકઠાક જ છે એવું કઈ ખાસ નથી હા સર અને કેમ છે ઘરે બધા એકદમ મજામાં
હા એકદમ મજામાં કેમ આજે યાદ કર્યો તમે
હા મારે પાસે એક ટોપિક હતો જેના માટે મને ચર્ચા કરવી હતી તો મેં કીધું તમને યાદ કરું
હા હા ચોક્કસ ચાલુ ને આપણે ચર્ચા કરીએ શું છે બોલો ને હા તો જો તમને દુનિયામાં નવી શોધ કરવાની તો ત શું બઠવશો અચ્છા અ જો મને દુનિયામાં એક નવી શોધ કરવાની તક મળી તો હું એવી મશીન જે કોઈ પણ ભાષા તરત જ સમજી શકે હું તો કદાચ એવું જ કરું
સરસ ખુબ સરસ વાહ એ વિચાર તો ખુબ સરસ છે તમને આવું કેમ બનાવવું છે
મને એવું
કેમ હતા
હા કારણ કે દુનિયામાં ઘણા લોકો ભાષાના કારણે એકબીજાને સમજી શકતા નથી તેથી જો કદાચ હું એવું મશીન બનાવું જે ભાષા તરત સમજી શકતો હોય તો કોઈ પણ વ્યક્તિ ક કોઈ પણ લોકો છે એ દુનિયાના કોઈ પણ છેડા ઉપર ક્યાં પણ અટકી નહી શકે આપણે જોવા જઈએ તો દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે અને બધી ભાષાઓ શીખવી પણ મુશ્કેલી છે તો જો એવું મશીન હશે કે જે ભાષા સમજી શકતો હોય તો એ દુનિયામાં ઘણા બધા લોકો એનો ઉપયોગ કરશે અને એકબીજાને સમજી શકશે
સરસ ખુબ સરસ જો એવી મશીન બની જાય તો સૌથી મોટો ફાયદો શું હોઈ શકે અથવા તો શું થશે
હા જો આું એક મશીન બની જાય તો સૌથી મોટો ફાયદો છે એ દરેક દેશના લોકો સરળતાથી વાતચીત કરી શકશે કારણ કે આજે આપણે જોવા જઈએ તો આજ કલ અ આપણને કોઈને બધી ભાષાઓ આવડતી જ નથી તો જો એવું મશીન હશે તો ઘણા બધા લોકોને ફાયદો થશે અને દરેક દેશના લોકો સરળતાથી વાતચીત કરી શકશે
સરસ ખુબ સરસ તમને શું લાગે છે કે આજના સમયમાં સૌથી ઉપયોગ શોધ કઈ છે
હા આજના સમયમાં જો સૌથી મહત્વની શોધ જોવા જઈએ તો એ કદાચ ઇન્ટરનેટ હોઈ શકે
ઓકે ઇન્ટરનેટ જકીમ
કારણ કે દુનિયાની માહિતી થોડા જ સેકન્ડમાં મળી જાય છે આપણે જોઈએ તો ઇન્ટરનેટ ઉપર આપણે દરેક પ્રકારની વસ્તુઓ આપણને મળી જાય છે આપણને કઈ પણ માહિતી જોઈતી હોય કઈ પણ આપણને ડાઉટ હોય કઈ પણ પૂછવું હોય કઈ પણ આપણને સલાહ કે સૂચન લેવું હોય તો દરેક પ્રકારની માહિતી આપ ને ઇન્ટરનેટ ઉપર મળી જાય છે. અને ખાસ વાત તો એ છે, કે આપણને એના માટે વેટ કે રાહ જોવી પડતી નથી આપણને સેકડમાં બધી વસ્તુઓ મળી જાય છે, તેથી જો ઇન્ટરનેટ ને જોવા જઈએ તો એ દુનિયાની માહિતી થોડા સેકનોમાં તરત જ મળી જાય છે, જે આપણા માટે ખુબ જ સારું
જો એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો શું અસર પડી શકે તમને કહી શકો ખરા?
હા જો એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ઘણા કામ અટકી જશે. કેમ કે જે પ્રમાણે આજ કલ દુનિયા છે, અને આજ કલ જેનું યુગ ચાલી રહ્યું છે. તેથી બધા છે ઇન્ટરનેટ ઉપર જ ટકી રહ્યા છે. આપણે જોવા જઈએ તો ઇન્ટરનેટ ઉપર જ બધું કામકાજ ચાલી રહ્યું હોય છે. તો આપણે જોવા જઈએ તો ઘણા બધા કામ છે અટકી જશે. અમુક લોકો છે, તો એ ઇન્ટરનેટ નો મનોરંજન માટે ઉપયોગ કરે છે. તો અમુક લોકો છે, એ પોતાના કામ માટે ઉપયોગ કરે છે, પરંતુ ઇન્ટરનેટ છે. એ રોજિંદા જીવનમાં ખુબ જ ઉપયોગી બની ગયું છે.
અને તમારા માટેથી ભવિષ્યમાં એવી કઈ શોધ થવી જોઈએ. જે હજુ સુધી થઈ નથી.
હા જો મારા મતે ભવિષ્યમાં કોઈ એક એવી શોધ થવી જોઈએ. કે જે હજુ સુધી થઈ ના હોય તો કદાચ એવી બેટરી જે મહિનાઓ સુધી ચાર્જ રેય તો જો એવી આપણે બેટરી બનાવી શકતા હોઈએ કે જે મહિનાઓ સુધી ચાર્જ થતી હોય તો આપણને બેટરીનું ઈસ્યુ જે થતું હોય. તો એ આપણે અટકાવી શકીએ જેમ કે આપણે આજકાલ જોવા જઈએ. તો મોબાઈલમાં આપણે બેટરી ચાર્જ કરતા હોઈએ છીએ એ આપણે નોર્મલી રીતે એક દિવસ ચાલ હોય છે, તેવી જ રીતે જો કોઈ એવી બેટરી આવશે કે જે મહિનાઓ સુધી ચાર્જ થશે તો એમાં પણ લોકોને ઘણો બધો ફાયદોને રાહત મળી શકે છે. તેવી જ રીતે આજકાલના જમાનામાં ઇલેક્ટ્રિક બાઈક, સ્કૂટી અને કાર વગેરેનો પણ ખુબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તો એમાં પણ આપણને જોવા જઈએ. તો એવી બેટરીઓ આવી જાય કે મહિનાઓ સુધી આપને બેટરી ચાર્જ કરવી ના પડી તો એ આપને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં પણ ખૂબ મહત્વનું
હમ
ફાયદો થઈ શકે એમાં આપણે કહી શકીએ. તો મારું તો કેવું એવું જ છે, કે બે એવી બેટરી હોવી જોઈએ કે જે મહિનાઓ સુધી ચાર્જ રહે.
સરસ ખુબ સરસ ખુબ સારા વિચારો છે, તમારા
અને જો એવી બેટરી બની જાય તો કયા ક્ષેત્રમાં શથી વધુ ફાયદો થઈ શકે હા એવી જ મેટરી બની જાય તો જે રીતે મેં કીધું કે મોબાઈલ છે. કે ઇલેક્ટ્રિક વાહનો છે, અને મેડિકલ સાધનો પણ છે, તો એ અમુક ક્ષેત્રોમાં છે, ઘણો બધો ફાયદો અને સુધારો થઈ શકે. કે તેવું આપણે કહી શકીએ.
અને તમને શું લાગે છે, કે એ આઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસો માટે વધુ ફાયદાકારક છે, કે નુકસાનકાર
હા એ આઈ આપણે જોવા જઈએ તો આજકાલના સમયમાં ખુબ જ આનો ઉપયોગ અને ક્રેઝ વધી ગયો છે. તો એ આઈ છે માણસો માટે જો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ખૂબ ફાયદાકારક છે અને તેવી જ રી તે એનું નુકસાન પણ ખુબ જ છે અને ગેરફાયદો પણ ઘણું બધું છે તો જો રોગ યોગ્ય રીતે ઉપયોગ કરશું તો એ ઘણું ફાયદાકારક રહેશે, તેવીજ રીતે જો એનો ઘેરલાભ કરશો તોવે ખુબ જ ખરાબ વસ્તુ છે એવું આપડે કહી શકીએ. અને જો ટેકનોલોજી માણસ હા આ વાતમાં પણ હું કદાચ બંને વાતને કહી શકું. તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ તેના ઉપર આધાર રાખીએ છે. કેમ કે ટેકનોલોજી છે એ માણસ જ બનાવે છે તો તેનો ઉપયોગ પણ આપણા ઉપર જ નિર્ભર કરી છે કે આપણે એનો કેમ ઉપયોગ કરીએ છીએ સારી રીતે કે ખરાબ રીતે? તેનો ઉપયોગ બંને રીતે થઈ શકે છે જો સારી રીતે કરશું તો એ સારું આવશે કામ અને જો ખરાબ રીતે ઉપયોગ કરશું તો એ ગેરફાયદો ગણાશે. તેથી તેનો ઉપયોગ પણ નઈ રીતે થઈ શ
જો તમને એક રોબોટ બનાવવાનો મોકો મળે તો તમે શું કામ કરાવશો?
હા તો કદાચ રોબોટ બનાવવાનું કામ મળે તો કદાચ હું ઘર ના રોજ ના કામમાં મદદ કરશે એવું હું કઈક રોબોટ બનાવુ.
ને જો કોઈ એવી મશીન બને જે પ્રદૂષણ સંપૂર્ણ રીતે દૂર કરી શકે તો દુનિયામાં શું બદલાવ આવી શકે?
હા આ પણ તમારો પ્રશ્ન ખુબ સારો છે કે જો કોઈ એ વી મશીન બને જે પ્રદૂષણ સંપૂર્ણ રીતે દૂર કરી શકે તો દુનિયામાં લોકો વધુ સ્વસ્થ રહેશે અને પર્યાવરણ પર સારું રહેશે કારણ કે આજકાલના ફેક્ટરીઓ અને પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે લોકો પ્રદુષણ ના લીધે જ મોત મૃત્યુ પામે છે. તેથી જો પ્રદુષણ ઓછું થશે અથવા તો દૂર કરી શકાશે તો લોકો વધુ સ્વસ્થ રહેશે અને પર્યાવરણ પર સારું રહેશે.
અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં કાર વધુ સ્માર્ટ બનશે ખરા? અને તમને શું લાગે છે કે કઈ શોધ સૌથી વધુ આશ્ચર્યજનક લાગે છે? આજ
આજકાલના યુગમાં સ્માર્ટફોનની શોધ છે વધુ આશ્ચર્યજનક લાગે છે. કેમકે એ એક નાનકડા ઉપકરણોમાં ઘણા બધા કામ થઈ શકે છે. આપડે જે વિચારી પણ નાશ તા હોઈએ આપણે મોબાઈલ ફોનમાં આપણે એ કરી શકતા હોઈએ છીએ તેથી એ ખુબજ આશ્ચર્યજનક વાત છે મારા માટે
જો તમને દુનિયાની કોઈ એક સમસ્યા ઉકેલવાની શોધ મળતી અને તક મળે તો એ તમને કઈ સમસ્યા પસંદ કરશું?
હા તો કદાચ એ સમસ્યા હું સ્વચ્છ પાણીની અને પ્રદુષણની સમસ્યાને હું વિચારીશ. કારણ કે આજકાલ સ્વચ્છ પાણી પણ લોકોને મળતું નથી. લોકો ઘણા બધા ગંદુ પાણી પીતા હોય છે બિચારાઓ તેથી મારું માનવાનું એ છે કે સ્વચ્છ પાણીની સમસ્યા અને બીજી સમસ્યા છે તો એ પ્રદૂષણની છે.
સરસ. ખુબ સરસ અને જો છેલ્લો પ્રશ્ન તમને પૂછું તો તમારા મતે ભવિષ્યને સૌથી મોટ ટી શોધ કઈ હોઇ શકે.
હા તો મારા મતે મનુષ્યની સૌથી મોટી શોચ છે એવી ટેકનોલોજી હવે જોઈએ. જે ઉર્જા ઉર્જા ભીને. પર્યાવરણ ને અસર કરે મારા વ ન રક્ષણ કરે તો એ મારા માટે સારી હોણી શકે સરસ ખુબ સરસ આ વિષય પર વાત કરીને ખરેખર ઘણું નવું વિચારવા મળ્યું. અને તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું અને ખુબ જ મજા આવી.
હા મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી.
હા ચલો બાય.